હલો! જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે?
તમે કેમ છ?
હું, પણ મજામાં છું. ઘરે કેમ છે બધું?
બોલો, બહુ દિવસે યાદ કર્યા તમે
હા મેં થોડી હમણાં વાંચવામાં વ્યસ્ત હતી ને એટલે મારી એક્ઝામ ચાલુ હતી.
અચ્છા! બહુ સારી વાત છે અચ્છા સાાની એક્ઝામ આપો છો તમે સાાની તૈયારી કરો છો.
હમણાં મેં કોલેજની એક્ઝામ આપું છું. કોલેજની ઇન્ટરનલ્સ એક્ઝામ આપી હતી મેં તેમાં થોડી વ્યસ્ત હતી મેં.
ખૂબ જ સરસ એમ પણ વ્યક્તિ આપણા જીવનમાં ભણતરનું ખૂબ જ મહત્ત્વ છે, દરેક વ્યક્તિએ શિક્ષણ લેવું ખૂબ જ જરૂરી છે
હા એ તો છે દરેક વ્યક્તિએ શિક્ષણ લેવું ખૂબ જરૂરી છે જેથી એ પોતે ફાઈનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોઈ શકે આગળ જઈને અને પોતાના ડિસિઝન પોતે લઈ શકે,
બિલકુલ સાચી વાત કરીએ કેમકે દરેક વ્યક્તિએ શિક્ષણ લેવું ખૂબ જ જરૂરી છે કેમકે એનાથી એ પોતાના પગ પર ભો ઊભો થશે અને એને સારું સારું શું છે. ખરાબ ખોટું શું છે એના વચ્ચે તફાવત કરતાં એ લોકો શીખી શકે છે. અને સમાજમાં પણ સન્માન પ્રાપ્ત કરે છે.
હા, એ તો તમે સાચી વાત કહી એજ્યુકેશન આપણને સોસાયટીમાં રિસ્પેક્ટ પણ આપે છે
હા સાચી વાત છે અને શિક્ષણ જો આ વ્યક્તિ શિક્ષણ પ્રાપ્ત કરશે શિક્ષિત હશે તો એ દેશનું પણ ભવિષ્ય સુધરી શકશે નવી નવી ટેકનોલોજીઓનો એ આવિષ્કાર કરી શકે છે
હા એ તો છે જ અને હમણાં તો ગર્લ્સ એજ્યુકેશન બહુ જ જરૂરી. થઈ ગયું છે. ગર્લ્સને એજ્યુકેશન આપવાનું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે
સો ટકા ખરી વાત કરી આજકાલના જમાનામાં દરેક સ્ત્રીએ દરેક દીકરીએ પોતાના પગ પર ઊભું રહેવું ખૂબ જ જરૂરી છે આજે જો એ દરેક દીકરી દરેક સ્ત્રી શિક્ષિત હશે તો એ પોતાના ભવિષ્યમાં કરી શકશે એને કોઈની સામે હાથ લાંબો કરવાની જરૂર નહીં પડે
હા એ તો છે આજકાલ તો, ઓનલાઈન એજુકેશન ના કેટલા પ્લેટફોર્મ્સો છે જેના પર આપણે ઓનલાઈન પ્લેટફોર્મ્સ એટલે એજ્યુકેશન પ્રાપ્ત કરી શકીએ છ છે.
સાચી વાત કહી તમે ઓનલાઈનમાં પણ ઘણા બધા એવા કોર્સો આવે છે, કે આપણે ઘરે બેઠા પણ એજ્યુકેશન શિક્ષણ લઈ શકીએ છ છેએ. મારા માટે જો શિક્ષણ શિક્ષણ એટલે ફક્ત વાંચવા અલગ ત આવડવું એ જ નહીં પરંતુ તમે જિંદગીમાં સાચું શું છે ખોટું શું છે શ્રદ્ધા અંધશ્રદ્ધા એ વચ્ચેનો પણ તમને તફાવત કરતાં આવડવું જોઈએ એ જ ખરેખર, શિક્ષણનું મહત્ત્વ છે.
એ તો તમે સાચી વાત કહી છે આપ આપણે ગવર્મેન્ટ બી ઘણ ઘણા આમ એજ્યુકેશનને પ્રમોટ કરવા માટે એમણે ઈ પાઠશાળા કરીને એક વેબસાઇટ બનાવી છે જ્યાં લોકો ફ્રીમાં એજ્યુકેશન લઈ શકે છે ત્યાંની. ટેક્સબુક થી માંડીને અ વિડીિયોઝથી માંડીને બધી વસ્તુ એના અંદર જ હોય છે ઈ પાઠશાળા કરીને વેબસાઇટ છે.
રવા ખૂબ જ સરસ જાણકારી આપી. તમે મને એના વિશે નહીં ખબર હતી. હજુ કંઈ ખબર છે તમને એના વિશે મને જણાવો.
હા હા એમાં છે ને તમારી જેવીી ટેક્સ્ટબુક હશે ને જેમાંથી તમારે વાંચવાનું હોય તે ઓલરેડી અંદર ડિજિટલી પ્રોવાઈડેડ હશે પછી તમે જેટલું વાંચ્યું એની તમે ટેસ્ટ આપી શકો છો. આ કોઈ રીડર્સના એટલે કોઈ આમ એમસીક્યુઝના બેઝ કા તો પછી કોઈ ક્વેશન આન્સર ના બેસ પર એને ઇન્ટરેક્ટિવ લર્નિંગ બનાવે છે પછી જે વિડીિયોઝ હોય, અંદર તે બી ઇન્ટરેએક્ટિવને બધા જે ટીચર્સ લોકો હોય તે બી. વેલ એજ્યુકેટેડ ટીચર્સ લોકો આપણને બધું ભણાવે છે આપણને કઈ બી ડાઉટ હોય આપણે પૂછી શકીએ છી, ત્યાં તો ગવર્મેન્ટ આ સુવિધા આપણને આપી છે, તો આપણે લાભ લેવા જોએ એનો
બહુ સરસ માહિતી આપી તમને અને આ ગવર્મેન્ટનું એક ખૂબ જ સારું પગલું છે એનાથી આપણા દેશમાં પણ દરેક વ્યક્તિ શિક્ષા પ્રાપ્ત કરી શકશે કેમકે આજકાલ શિક્ષણનું બહુ જ મોટું મહત્ત્વ છે જો વ્યક્તિ શિક્ષિત હશે એ પોતાનો રોજગાર મેળવી શકશે પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકશે.
હા, તમે વાત તો સાચી કહી અને તમને બીજી વાત ખબર છે. ઉડમે કરીને એક એપ છે જ્યાં તમે ડિજિટલ સર્ટિફિકેટ શિક્ષણ કોર્સ હોય ને જેમ કે ડિજિટલ માર્કેટિંગ છે, પછી ડેટા એનાલિસ્ટ છે, એ બધા ટાઈપ ના કોર્સ હોય ને તે તમે ઘરે બેઠા બેઠા તમે પ્રાપ્ત કરી શકો છો.
આ ખૂબ જ સરસ છે. તમ તમારી પાસેથી આવી બધી જાણકારી મેળવીને મને પણ ખૂબ જાણવા મળ્યું. મારી પાસે બીજી ઘણી એવી કોઈક માહિતી માહિતી હશે નને
હા, છે ને હવે જો મેં તમને ઉજમેનું કીધું હતું ને તેમાં તમારા ફ્રી કોર્સિસ પણ છે અને પેડ કોર્સિસ પણ છે. તો ફ્રી કોર્સિસ તમે કરી શકો છો અગર તમને એટલું કં આમ ઇમ્પોર્ટન્ટ નહીં લાગે તો પેડ કોર્સિસ ન મહત્વ એ છે કે તમને એક કોઈ કંપનીમાં તમે જઓ ઇન્ટરવ્યુ માટે તો એનું એની વેલ્યુ વધારે હોય છે એ કમ્પેર ટુ ફ્રી વાળા કોર્સ તમે ખરી જાણકારી માટે તમે ફ્રી કોર્સ કરી શકો છો, બટ અગર તમને સ્કીિલ જોતી હોય તો તમે પેડ કોર્સ કરો પછી આપણે નામ શું છેગ એક ડાઉટનટ કરીને એક એપ છે. તે લોકો એક નંબર આપ્યો છે તે આપણે વોટ્સએપ પર નાખવાનો ને પછી આપણે એમાં એ લોકોને ક્વેશ્ચન પૂછીએ ને તો એ લોકો એનો તરત આન્સર આપી દે છે. આપડણે ખાલી ફોટો કાતો તો લગ લખવાનું ક્લિયર હોવા જોઈએ બસ
આ બધી ખૂબ જ સારી માહિતી તમે આપી જો આ બધી એપ આ બધી નવી નવી ટેકનોલોજી એ પણ કેવી રીતે વિકસી જો માણસે આટલી શિક્ષા પ્રાપ્ત કરી વ્યક્તિ આટલા શિક્ષિત થયા તો જ આ બધી નવી નવી એપ આ બધી બધી નવી નવી ટેકનોલોજી એમણે આવિષ્કાર કર્યો અને આપણને આજે આ બધી એપ મદદગાર થાય છે આગળ શિક્ષણ મેળવવા માટે આપણને માહિતી પૂરી પાડે છે. એટલે જ તો આપ
એક એજ્યુકેશન આપણને ડિસિપ્લિન પણ શીખાવે છે. છે.
હા ડિસિપ્લીન અ ખૂબ જ જરૂરી છે. આપણી લાઈફમાં ડિસિપ્લિન ડિસિપ્લિન હશે તો જ આપણે આપ આપણા ધ્યેયને આપણા લક્ષ્યને પ્રાપ્ત કરી શકે. કરી શકીશું આપણા ભણતર વિશે
હા, એ આપણનો જે આપણો જે લક્ષ્ય છે તેને લે હાસિલ કરવા માટે આપણને ટાઈમ મેનેજમેન્ટ પણ જરૂરી છે, જે આપણને એજ્યુકેશન જ શીખાવે છે, અને આપણને એક રિસ્પોન્સિબલ પર્સન બનાવે છે.
બિલકુલ સાચી વાત છે. છે, એટલે મારું પણ એ જ માનવું છે, કે દરેક વ્યક્તિએ શિક્ષા પ્રાપ્ત કરવી જ જોઈએ એમણે, જીવનમાં જ્યાંથી તમને જ્ઞાન મળે ક કેવી રીતે તમે જ્ઞાન જે જ્યાં જે કશેથી પણ તમને જ્ઞાન મળે, એ પ્રાપ્ત કરવું જ જોઈએ છે, કેમકે શિક્ષણનું મહત્ત્વ ખૂબ જ જરૂરી છે, આજકાલની જે જીવનશૈલી છે, જે કોમ્પિટિશનનો જમાનો છે જો તમે શિક્ષા પ્રાપ્ત કરી હશે વધારેને વધારે ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી હશે, તો તમારા અને એ પ્રમાણે સારા તલી પણ નોકરી પણ મળી શકે છે.
હા તમે સાચી વાત કહી, આપડે જે એજ્યુકેશન છે તે વગર પ્લેનિંગ નહીં કરવું જોઈએ. આપણે એજ્યુકેશન પ્રોપર પ્લેનિંગ સાથે કરવું જોઈએ, અને કો અને એજ્યુકેશનથી આપણને, પ્રોબ્લમ સોલ્વિંગ્સ સ્કીલ્સ પણ આવે છે જેમ કે કોઈ પ્રોબ્લમ હોય તો આપણે એનું તરત સોલ્યુશન કાઢી શકીએ છે.
સાચી વાત કરી તમે કે આપણે જે એજ્યુકેશન છે પ્લાનિંગ સાથે કરવું છે બિલકુલ સો ટકા ખરીવા છે, એમને એમ આપણે આપણે ઘાય ગાયમાં કોઈ નિર્ણયો ના લેવા જોઈએ, તમારે આગળ જો જે ફિલ્ડમાં જવું હોય જે વિશે વિષય ભણવો હોય પહેલાં એની પૂરેપૂરી આપણે માહિતી મેળવવી જોઈએ જો આપણને ના ખબર પડે તો આપણના આજુબાજુ જે આપણા સિનિયર હોય વડીલો હોય અને આજકાલ તો ઓનલાઈનના માધ્યમથી પણ તમે દરેક ફિલ્ડના વિશે. જાણી શકો છો, તો એ બધી માહિતી એકત્રિત કરીને જ આપણે આપણે આગળનું પગલું ભરવું જોઈએ.
હા, અને પ્રક આપણે એજ્યુકેશનમાં પ્રેક્ટિકલ વધારે કરવું જોઈએ, થિયોરેટિકલ તો ઠીક છે બટ પ્રેક્ટિકલ જેટલું કરશું ને એટલું આપણા, માઇન્ડ માટે સારું આપણને ચ બધી યાદ રહેશે બધી વસ્તુ.
બિલકુલ સાચી વાત કરી, એમ પણ એક કહેવત તો છે જ ને કે ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે, માત્ર જે કિતાબી જ્ઞાન છે એ જ પૂરતું નથી, તમને એક વ્યવહારું જ્ઞાન પણ એક પ્રેક્ટિકલ જ્ઞાનની પણ તમને માહિતી હોવી જોઈએ.
હા જેમ કે લોકો સાથે કેવી રીતે વાત કરવાનું. કોઈ ડિપ આપણે ડિપ્રેશનમાં તો કેવી રીતે ડીલ કરવાનું પોતા સાથે, ઘણી બધી વસ્તુ છે પ્રેક્ટિકલી આપણને શીખવા જોઈએ જે બુક આપણને નહી શીખવે.
બિલકુલ સાચી વાત કરી, જે અમુક જ્ઞાન આપણને પુસ્તકમાંથી થી ન મળે, ત્યાં આપણા આસપાસના લોકોના વ્યવહારથી આજે આપણી આસપાસ શું ચાલે છે, એ બધું જોઈને આપણને કેટલું બધું ઘણું બધું શીખવા મળે છે.
હા, તમે વાત તો સાચી કરી, મારું તો એક જ અંતે તમે એટલું જ કહેવા માગુ છું, કે એજ્યુકેશન એક ઇન્વેસ્ટમેન્ટ છે, જે તમે હમણાં મહેનત કરશો ફ્યુચરમાં તમને એનું રિટર્ન મળશે.
બિલકુલ સાચી વાત કહી તમને, અને તમને પણ તમારી કોલેજની એક્ઝામ માટે ખૂબ ખૂબ શુે શુભેચ્છાઓ, તમે આગળ આગળ વધો એ જ મારા આશીર્વાદ છે, ચાલો રાખું હા બાય.
બાય.